આજે તુજ
હેલો બેન હું તો મજામાં છું, આજે થોડું ઘરનું કામ કર્યું અને પછી થોડો સમય કસરત માંથી ખાડ્યો, તું શું કરતી હતી?
હું પણ સારી છું, તું કસરતની વાત કરી એટલે યાદ આવ્યું કે ઘણા દિવસથી મને તંદુરસ્તી અને શરીરની સંભાળ વિશે તારી સાથે વાત કરવી હતી.
અરે વાહ આ તો ખુબ જ સરસ વિષય છે આજકાલ તંદુસ્ત રેવું ખુબ જ જરૂરી બની ગયું છે લોકોમાં કામમાં એટલા વ્યસ્ થઈ ગયા છે કે પોતાના શરીર તરફ તો ધ્યાન જ આપતા નથી.
સાચી વાત છે. ઘણા લોકો માને છે કે તંદુરસ્તી એટલે ફક્ત શરીર નું વજન ઓછું રાખવું પરંતુ મને લાગે છે કે તંદુરસ્તી નો અર્થ શરીર અને મન બંનેનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ.
હા બહેન બિલકુલ સાચું જો મન સાત ન હોય ને તો શરીર પણ સારું રહી શકતું નથી. ઠીક. અને શરીર નબરું હોય તો મન પર પણ અસર પડે છે.
તું રોજ કસરત કરે છે.
હા હું તો દરરોજ સવારે થોડાો સમય ચાલવા માટે જાઉં છું પછી ઘરે આવીને થોડી કસરત કરું છું.
ચાલવાનું બહુ ગમે છે જ્યારે હું વહેલી સવારે બહાર જાઉં છું ત્યારે ઠંડી હવા અને શાંતિ નો અનુભવ થાય છે મન પણ ખુશ થઈ જાય છે.
ખરેખર સવારે ચાલવાથી શરીર ની સ્ફૂર્તિ વધે છે ઉપરાંત હૃદઈ પણ મજબૂત રહે છે. ઘણા લોકો દવા પાછળ ખર્ચ કરે છે પણંધ નિયમિત ચાલુ પણ એક સૌથી મોટી દવા સમાન છે.
ખાવા પીવાનું પણ એટલું જ મહત્વનું છે ને.
હા જો દરરોજ કસરત કરીએ અને ખોરાક યોગ્ય નહીં લે ને તો પૂરતો લાભ મળતો નથી.
સંતુલન ખોરાલ એટલે શું?
તેમાં અનાજ દાળ શકભાજી ફળ દૂધ અને શરીરને જરૂરી પોષક તત્વોનોો સમાવેશ થાય છે.
આજકાલ તો ઘણા લોકો બહાર ન ખાવાનો વધારે પસંદ કરતા હોય છે.
હા અને તેજ તો ઘણી સમસ્યાઓ ન કારણ બને છે બહારના ખોરાક માં ઘણી વાર વધારે તેલ મીઠું અને મીઠાશ હોય છે તે લાબ ગાર એ શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
હું પણ હવે પ્રયત્ન કરું છું કે ઘરે બનાવેલું જ ખાવાનું વધારે ખાવાનું.
એ ખુબ જ સારી વાત છે ઘરે બનાવેલા ભોજનમાં સુતા પણ હોય છે અને પોષક તત્વો પણ વધારે મરે છે.
પાણી વિશે તારો શું વિચાર છે.
પાાય તો જીવો નો આધાર છે. ઘણા લોકો દિવસભર પૂરતું પાણી પીતા નથી શરીરમાં પાણીની ઉણપ થાય તો થાક અને માથાનો દુખાવો થાય છે.
સાચું હું હવે મારી પાસે હંમેશા પાણી રાખું છો જેથી સમયસર પીતી રહુ.
ખુબ સારું પાણી ઉપરાંત ઊંઘ પણ એટલી જ જરૂરી છે.
હા ઘણી વાર લોકો રાત્રે મોડા સુધી જાગે છે અને પછી સવારે ઠાક અનુભવતા હોય છે.
પરંતુ ઊંઘ ન મળે ને તો શરીરનું સંતુલન બગડી સ લગે છે. મન ચીરવાયું બને છે અને કામમાં પણ ધ્યાન ઓછું રહે છે.
કે તંદુરસ્ત જીવન માટે નિયમિતતા સૌથી મહત્વની હોય છે.
સાચું નિયમિત ખોરાક નિયમિત કતરસ પૂરતું અને શાંત મન આ બધું મળીને સાચું તંદુરસ્તી આપે છે.
તું બહુ સરસ વાતો કરે છે હું તો તારી વાતો સાંભળીને પ્રેરણા અનુભવું છું.
અરે બેહેન હું જે શીખું છું ને એ તારી સાથે વેચું છું તંદુરસ્ત એવી સંમતિ છે જેનું મૂલ્ય ઘણી વાર લોકો બીમાર પડે ને ત્યારે જ સમજે છે.
પર સ્વચ્છ બગડે પછી તેને પાછા પાછુ સારું કરવા માટે ઘણો સમય અને મહેનત કરવી પડે છે.
એકદમ સાચું તેથી શરૂઆતમાં શરીર અને મનની કાળજી લેવી જરૂરી છે.
હવે મને એ પણ કેહેજે કેટલું તણાવ દૂર રાખવા માટે શું કરે છે.
હા બેન તના વિશે પણ ઘણી વાતો છો હું તને એ વિગતે કહું છું.
હા ઘણી વાર નાની નાની વાતો પણ મનમાં રહી જાય છે અને પછી આખો દિવસ મન બેચેન રહેતું હોય છે.
સાચું કહ્યુ. હું જયારે મન પર ભર અનુભવતી હોઉં ને ત્યારે થોડા સમય શાંતિ બેસી જાઉં છું. ક્યારેક પ્રકૃતિ વચ્ચે થોડું ચાલવા જાઉં છું ત્યાંથી મન પણ હરવું થઈ જાય છે.
મને પણ બગીચામાં જવું ગમે છે ત્યાં લીલો તરી જોતા મને અલગ જ શાંતિ મળતી હોય છે.
પ્રકૃતિ ખરેખર ર મનમાં ઔષદ્ધિ જેવી છે વૃક્ષો પક્ષીઓના કલડો અને તાજી હવા મને પ્રશ્ન બનાવે છે.
તો ક્યારે એનું અનુભવ્યું છે કે શરીર તંદુરસ્ત હોય તો મન પણ વધુ ખુશ રહે છે.
હા ઘણી વખત જયારે હું નિયમિત ચાલુ છું ને અને સારું ખઉં છું ત્યારે આખો દિવસ ઉત્સાહ રહે છે અને કામમાં પણ ધ્યાન સારું રહે છે.
મને તો લાગે છે કે આળસ પણ ઘણી સમસ્યાઓ ન કારણ બનતી હોય છે.
હા જો આપણે આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહીએ તો શરીર ધીમે ધીમે નબળું થવા લાગે છે તેથી રોજ થોડું હલનચલન તો જરૂરી છે.
કેટલાક લોકો કહે છે કે તેમની પાસે સમય જ નથી હોતો.
સમય તો કરવો પડે દિવસ ના ચોવીસ કલાક માથી થોડા સમય પોતાના શરીર માટે ઘડવો એટસ સ્વાર્થી પણ હું નથી પણ જરૂરી જવાબદારી છે.
વાહ આ વાત તો મને ખુબ ગમી. એકદમ સાચું. તંદુરસ્ત વ્યક્તિ વધુ ઉર્જામાન હોય છે. અને બીજા લોકોને પણ મદદ કરી શકે છે.
અરે ફક્ત શરીર જ નહી મનની તંદુરસ્તી પણ ખૂબ મહત્વની છે ઘણા લોકો બહારથી ખુશ દેખાય છે પરંતુ અંદરથી ખુબ ચિંતિત હોય છે ને
મનને ખુશ રાખવા માટે શું કરવું જોઈએ?
જે કામમાં આનંદ મરેે ને તેમાંથી સમય કાળવો જોઈએ કોઈને વાંચવાનું ગમે તો કોઈને સંગીત ગમે એવી પ્રવૃતિઓ મને તાજગી આપે છે.
ખુબ શોખ છે. જય્યારે હું વાંચ્યો છું ત્યારે બધી ચિંતાઓ થોડા સમય માટે ભૂલી જાઓ છો.
બહુ સરસ વાનચનથી જ્ઞાન પણ વધે છે અને મનને શાંતિ પણ મરે છે.
હાસ્યાનો પણ સ્વાસ્થ્ય સાથે કોઈ જોડાણ છે.
જરૂર હસવાથી મન હરવું બને છે પરિવાર અને મિત્રો સાથે આનંદની પરો પસાર કરવાથી તણવ ઓછો થાય છે.
મને યાદ છે કે એક વખત હું ઘણી ચિંતામાં હતી પરંતુ મારી બહેન સાથે લાંબી વાત કર્યા પછી મન એકદમ હળવું થઈ ગયું હતું.
કારણ કે લાગણી હોય ભીજથી મ ન ભર પણ ઓછ થઈ જાય છે.
બાળકોની તંદુરસ્તી વિ તું શું વિચારે છે.
બાળકો ને શરૂઆત થી સારી તેવ શીખાવવી જોઈએ. બસ અરો પ્રોત્સાહન આપવો જોઈએ આખો દિવસ ઘરમાં બેસી ને સમય પસાર કરવો યોગ્ય નથી.
હા પેલા બાળકો મેદાનમાં રમતા હતા હવે ઘણા બાળકો ઘરને અંદર જ રહેવાનું વધુ પસંદ કરે છે.
રમવાથી શરીર મજબૂત બને છે મિત્રતા વધે છે અને આત્મવિશ્વાસ પણ વધુ વધે છે.
વૃદ્ધ લોકો માટે તંદુરસ્તી ચારવવાની શું રીત હોઈ શકે.
તેમની ઉંમર અને સક્ષમતા વધુ ચાલવું હરવી કસરત કરવી સંતુલિત ખોરાક લેવો અને નિયમિત આરોગ્ય તપાસ કરવાથી ઉપયોગી બને છે.
દાદા રોજ સવારે ચાલવા જાય છે અને હજુ પણ ખુબ સ્કવત લાગે છે.
એ તો નિયમ જીવનશૈલીનો અલગ છે.
તું જેટલી વાત કરે છે એટલું મને લાગે છે કે તંદુરસ્તી કોઈ એક દિવસ તો કામ નથી પરંતુ આખી જીવન શૈલી છે.
સાચો બહેન રોજના નાના નાના સારા નિર્ણયો મનેને લાંબા ગાળામાંથી તો ફાયદો આપે જ છે ને.
જેમ કે સમયસર ઉઠવાનું સારું ખાવાનું ચાલવો અને મનને શાંત રાખવો.
હા અને સાથે સાથે સકારાત્મકજા ધ્યા ના રાખવી. કારણ કે મનની શક્તિ પણ સ્પષ્ટ માટે તે ફારો આપે છે.
ખુબ સરસ હવે મને એ કહેજે તે ઘરના રોજિંદા કામકાજ પણ કસરત સમાન ગણાય કે નહી.
હા બેહેન એ વિષ પણ રસપ વાત છે તને હું વિગતવાર સમજાવું.
હા બહેન તું ઘણા કામ કર વિશે કતી હતી. મને હંમેશા પ્રશ્ન થાય છે. કે શું ઘરનું કામ પણ શરીર માટે લાભદાયક હોઈ શકે? છે.
જરૂર ઘરના ઘણા કામોમાં શરીર ન હલનચલન થાય છે. જેમ કે સાફ સફાઈ કરવી તો કપડા. કપડા ધોવા રસોડામાં કામ કરવું.
એટલે રોજિંદા કામને પણ એક પ્રકારની કસરત રહી શકાય.
હા પરંતુ સાથે થોડું નિયમિત ચાલવો કે અન્ય કસરત કરવાથી વધુ સારું રહેશે બેન.
મને લાગે છે કે પહેલાના સમયમાં લોકો વધારે તંદુરસ્ત હતા કારણ કે તેઓ સતત કામમાં સક્રિય હતા.
સાચી વાત છે. પહેલા લોકો વધુ ચાલતા સાથે કામ કરતા. અને સરળ જીવન જીવતા આજકાલ ઘણી સુવિધાઓ મરી ગઈ છે પણ શારીરિક હલનચલન વધી ગયું છે.
ક્યારેક મને લાગે છે કે આપણે સુવિધાઓ તો મેળવી લીધી છે પણ શરીરને કામ કરવાની તક ઓછી આપી દીધી છે.
હા અને તેથી જરૂરી લોકોને તંદુરસ્ત રહેવા માટે અલગથી સમય કરીને કસરત. કરવી પડે છે.
ખોરાકમાં ફળ અને શાકભાજીનું કેટલું મહત્વ છે.
બહુ વધારે તેજ શરીરને જરૂરી પોષક તત્વો મળે છે રોજ અલગ અલગ રંગના શાકભાજી અને ફર ખાવાથી શરીરને વિવિધ લાભ મળે છે.
મારી માતા હંમેશા કહે છે કે થાળીમાં જેટલા વધુ ગોધરાતી ખોડાક ખ હશે તેટલું સારું.
એ વાતમાં ઘણું સત્ય છે કુદરતી ખોરાક શરીને વધુ અનુકૂળ હોય છે.
તું કોઈ ખાસ નિયમ પાડે છે.
હું પ્રયત્ન કરું છું કે ભોજન સમય ત લેવું. ઘણીવાર લોકો ભોજનને સમય બદલી નાખે છે અથવા તો ભોજન છોડી દે છે જે સારું નથી.
હા કેટલાક લોકો સવારે ભોજન જ લેતા નથી હોતા.
અને પછી દિવસ દરમિયાન થાક નમરાઈ કે ચીરે ન પણ અનુભવતા હોય છે તેને સમ ઓજો મળવી જરૂરી છે.
તંદુરસ્તી માટે પાણી ખોરાક અને કસરતની વાતો તો થઈ પણ સંબંધો અને ખુશી ન શું
એ પણ ખુબ મહત્વ